હલો.
હા, દિનેશભાઈ શું કહેતા હતા તમે કેવો હવે.
બસ મિરન ભાઈ હવે અમે કશું જ નતા કરતાવે એવું જ હતું કે અમારું ધ્યાન ન્યા જ હોયએમ અમને ખબર પડી જાય કે આ થઈ ગયું છે એટલા માટે તમનેં સ્ટોપ થઈ જાય બાકી હવે તમે બોલો તમારો ટાઈમ છે.
એ વાત તો મારી સાચી પણ તમે તો થોડીક ઉતાવળ કરી દેતા હોય એવું મને ફીલ થાય છે કેમ કે. આપડે એવી વાત પછી પાછું ફેસ ટુ ફેસ કરશું હવે.
હા ઈ વાત તો તમારી સાચી છે.
હમ, શું ચાલે છે ત્યાં વરસાદ છે. વરસાદ છે કે અત્યારે.
વરસાદની તો તમે વાત પૂછો કાલ બપોર ન ચાલુ છે ઝરમર ઝરમર એટલે કે સરીયો વરસાદ જઈને આપડે ક ગુજરાતી ભાષામાં આપડી માતૃભાષા
એ ર જેમ કાલ ન ચાલુ છે અત્યારે પણ ધીરે ધીરે ધીરે ધીરે આવે છે અમે ભાડેર ગયા હતા હમણાં અમારા બેંક ના કામ હતું પણ અમે જયારે અહીંથી ટીપટોપ એટલે કે તૈયાર થઈ ને ગયા એકદમ મસ્ત વસ્ત્રોમાં પછી જેવા ત્યાં પીગા ત્યાં લાગી વરસાદ બિલકુલ નતો ત્યાં અમે કામ પતા પંદર મિનિટ તો પણ વરસાદ નતો બહાર નીકળ તો પણ ન તો અડધે ભૂગવા આવવા અને વરસાદ આવ્યો અને એવી જગ્યા એવો કે જ્યા આજુ બધુ ઊભા પણ નમે ના રહી શકીએ સમજ્યા તમે કટુંબ માં
સમજી ગયો એટલે કઈ ઓપ્શન હતો જ નઈ એમ ને તમારી પાસે
એટલે ભગવાને પેલે થી નક્કીજ કર્યું છે કે આ મિત્ર છે આ મિત્ર છે જે આ માણસ છે એને એકદમ પ્રોપર ટ્રીટમેન્ટ આપવાની
હા એ તો છે પ્લેન બનાયવો હોય
હમ નબળું હબળું નઈ એ ઇ મેં કપડાં એવા પેરયાતા કે એકદમ ગરમ રહી મારું શરીર એના માટે મેં નવા કપડાં કાઢીને પેરયાતા એકદમ ઇમ્પ્રેશન પડે એટલે કે આપડી છાપ હારી પડે અને આપડે ગરમ પણ થહીએ એમ પણ શું પલળી ગયા હું ઘરે આવીને ટાળો થઈ ગયો કપડા હવે હૂકાતા નહીં
ઓહો કપડા સુકાતા નથી એ પ્રોબ્લેમ તો અહીયા મારે પણ છે
કપડાથી યાદ આવ્યું મિલન સર તમે હવે વાત મળી છે અમને તમે બઉ જાજા બધા કપડા ભેગા કરી લીધા છે
જાજા બધા કપડાં ભેગા કર્યા તો નથી પણ તમને તમારા માટે બહુ જાજા છે અમારી પાસે તમે કયો ખાલી
એટલે મિલેલ છે તમને આમ સામે થી ક્યારે એવું ન થાય કે ભાઈ આપડે આપડા ભાઈ બંધુ ને
નહી મને ઘણી વાર વિચાર આવે કે હવે જે જૂના કપડાં થઈ ગયા છે એ ગરીબોમાં દઈ દવું
ઓહ મિલન સર મિલન સર એવાય વિચાર ના કરશું મહેરબાની કરીન ના કરશું અમને આહુડા આવી જશે એમ
નહી નહીં આ વિચાર તો સારો જ છે ને યાર
હા ના તમે વિચાર કરો તમે ખાલી દૂધ થી વાત કરી તો ય મારા અશ્રુ આવી ગયા આંખમાં અતયારે કેમકે તમારા કપડા નો પ્રભાવ જ એવડો છે
નઈ મારી વાત તમે સમજ્યા નઈ ગરીબોને આપડે કપડા દઈ દેવાના છે જૂના પછી મારે બીજા કપડા નવા લેવાના પ્લેન છે પછી તમને પણ હાઈર લઈ જવા છે શોપિંગ કરવી છે આપડે હાઈર
ના અમે સમજી ગયા તમે અમને શું કામ સાથે લઇ જવા માંગો છો પણ અમને આ વસ્તુમાં બક્ષી દે એટલે કે અમને માફ કરો એમ
સારું વાંધો નઈ ચાલો તમે કયો છો એટલે તો માફ કર્યા
કેમ કે આ વસ્તુમાં અમે એક માણસ તો નથી તમારે પછ ત્રણ માણસો છે ગમે તેને લઈ જ તમારે તો બધી જગ્યા એકાઉન્ટ ખુલેલા જ છે
હા હા
તમારે કોઈ એવો માણસ નથી કે જેની પાસે તમે તમારી જમા પુંજી નથી સમજ્યા તમે
હમ જમા પુંજી ની જરૂર છે હમણાં થોડાક ટાઈમમાં એ વાત આપડે ફેસ ટુ ફેસ કરશુ ચાલો ને
કરશું કરશું ઇ વાત કરવા માટે જ આ બધું બળ ચાલે છે
સારું વાંધો નહી ધીમે ધીમે બળ કરશું બધું થઈ જશે સારું ટેન્શન ની કઈ લેવાની જરૂર છે ની
એ તમારી વાત સાચી પણ અત્યારે યાર ધીમે ધીમે આ બધી વસ્તુ આવે છે એમાં એવું શું છે એવું અત્યારે કે અત્યારે હું મારા મમ્મી અને મારા દાદા સમજ્યા તમે ત્રણ જણા જ ઘેરે છીએ.
કાર્યમાં કોલ આવે પ પાચ મિનિટ માં કોલ કરો
હલો
હા હા બોલો બોલો
એટલા માટે જે અમારા પર્સનલ કામ હોય જે પૈસા જેમાં જરૂર પડે એ બ બધા જ કામ અમારે પોતે કરવા પડે છે એટલે તમે માનશો નહીં અમે જો આવી રીતના જ મહેનત કરી કરી નહી નહી તો છ થી સાત હજાર રૂપિયા હમણાં અમે ખુદે દીધેલા છે ઘરના કાર્ય માટે સમજ્યા તમે?
એ બહુ સારું કેવાય.
સારું કેહેવાય જ કેમકે જો અત્યારે અમે ખુદ અહીંયા મારા પપ્પા ને રૂમ ચાલુ કરી છે. અમુક ને એને અત્યારે પૈસા ની જરૂર હોય એટલે એની પાહે માંગી તો હું હકું નહી. હમજ્યા તમે એની જગ્યાએ ઘરે જ એક નથી કેતા આમ પરચુરણ વસ્તુ હોય કે કટી લેવાનું હોય કે બીજી વસ્તુ હોય તમામે તમામ ની ખર્ચો કોની ઉપર આઇવો
હા
તમારા ભાઈ ઉપર જ સમજ્યા તમે? ન્યાંનું જે બિરુદ્ છે એટલે કે ન્યાનું જે બેડું છે એ મારા પપ્પા બધું સંભાળે છે અયા હું.
હા તે વાંધો નઈ એમાં કઈ બહુ ટેન્શન લેવાની જરૂર છે, નઈ બધું જ સારું થઈ જશે એક નંબર મસ્ત.
હમ્મ
તમે ખાલી પ્લેન બનાવો જટાશંકર નો એટલે આપડે એક વાર જઈ આવીએ.
મીલન ભાઈ આપ આપડે તમારી સાથે જ છીએ તમે એમ કયો જાવ એટલે જાવ આપડી ના હોય જ નઈ બસ
સારું ચાલો તો હું નીકળું છું અહીંથી તમે પણ આવી જાઉ પહોચો ફટાફટ હાલો.
જો તમે આ પાસે હાલ ઘોડી હામા પર ઈ ખોટી વાત છે,
ઓકે વાંધો નઈ પ્લેન બનાવીએ ને પછી જઈએ.
હમ્મ એમાં એવું છે, કે જો તમે સવાર માં કીધું હોય ને તમે સવાર માં મને એમ કયો કે હાલ આવી જાય એટલે ભાઈ આવી જાય, પણ આ અત્યારે કેટલા વાગ્યા છે? હાડા પાંચ જેવું થયું ને તમે ક્યો આવી જાઓ.
નઈ નહી હું સમજી ગયો એ તો વાંધો નહી હું તમને કઈશ હવે સવારે. એટલે આવજો તમે એમાં શું એમાં શું અત્યારે વાતાવરણ એવું છે ને કે ધીમે ધીમે વરસાદ થાય છે, હું બાલ્કનીમાં બેઠો છું બઉ આરામથી.
વાહ મિલન સર તમેમ તો અમને જાપાનીઝ ના એનિમે એટલે કે આપડે જે ડોરીમોનની સિરીઝ જોતા તા એ તમને યાદ દેવરાતી છું.
ઓહો
હમ્મ હ તો એની તો તમે વાત પૂછો કે રેની ડે હોય એટલે કે વરસાદ નો માહોલ હોય નોબીતા બાર બેઠો હોય બાલ્કની માં નથી વરસાદ થતો હોય
નોબિતા ના ઘરે ક્યાં બાલ્કની છે ભાઈ? નહી હું સમજી ગયો એના રૂમમાં બારી ની બહાર જોઈને બેઠ થો એ સમજી ગયો હું.
હ ઈ છે પછી જ્યાં ઉપર મકાન છે જ્યાં ડોરી મોરને ઘણી વાર બેસે છે તમે જોયું હોય તો? એના ગેજેટ લઈને હમ એની વાત કરું છું, એમ સમજ્યા તમે? પછી બીજા નંબર માં જયારે ઓ વરસાદ નો ટાઈમ હોયને ભણવા ન જવું એટલે હુંતો હોય ગોધરા ગોધરા વઠીને. પછી ઉઠીને સારું હારું ખાવા માંગતું હોય સમજ્યા તમે ડોરા કેક
હા.
હમ્મએની વાતાવરણ કઈ છે, તે મે તમે એના સિરીઝ જોયએ તો ઘણી વાર ડોરી નોબીતા આપડે નથી કે દિ નદી માં તળાવ પાસે બેઠવો હોય. યાદ છે, તમને?
તળાવ પાસે તો કઈ બઉુ યાદ આવતું છે, ને એવું કઈક.
હમ્મ બેઠો હોય ઘણી વાર જયારે લોન લે કે લોનને એકલો ફીલ થતો હોય ત્યારે બેઠો હોય ને પાણકાકા કરતો હોય.
હમહમ
એમાં જે એકવાર એવો ઈમોશનલ સીન આવો હતો. કે જીિયાન છે એ એની પાસે જાય અને દુઃખ સાંભળે એમ કે ત શું પ્રોબ્લેમ છે, ત્યારે કેતો હોય કોનો કેતો હોય ખબર છે, તમને? તો જીયાન ખૂખાર માણસ પેલી વાર એમ. પછી નોબીતાની મદદ કરે એમ.
હા હા.
હમ એને જો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરે પછી બે ભેગા થાય. પણ બીજે જ દિવસે જીયાન એની ફિતરત નોબીતાને મારવા માટે એની પાછળ ભાગે. તો ડોરેમોન આવી જાય સમજાય તમે વાતને.
સમજાય ગયો.
હમ.
એટલે પેલા દુઃખ સાભળી લે છે ને પછી છે કે છે કે હા હા એટલે જીયાન ટૂંકમાં પેલા દુઃખ સાંભળી લેય નો બી તા નું ને પછી મારવા ભાગે છે એમને?
નહી હજી તમને વાત ને સમજા ની વાત એઈ છે કે માણસ
તો આપણે ફેસ ટુ ફેસ કરશું તમારે ફેસ ટુ ફેસ સમજવાની જરૂર છે.
માણસ પોતાનો સ્વભાવ ન બદલી ગયો છે સમજ્યા તમને દુઃખ સુખ આવે. ઘણી વાર એને આવી રીતના માઇન્ડ ચેન્જ પણ થઇ જાય. તમારી મદદ પણ કરી છે. કરી લે પણ નથી કેતા જાતિ લક્ષણો ન જાય સમજ્યા તમે?
હમ સમજી ગયો.
હમ ઘણી વાર આપડે જેને ખરાબ સમજતા હોય એ ખરાબ ન હોય જેને હારા સમજતા હોય એ હારા નો હોય.
હા એ વાત છે સમજી ગયો.
હમ્મ આપડી કોલેજમાં પણ ઘણા એવા છે, તમને ખબર નઈ હોય એમ મકવાણા ભાઈ એમને અમે આ વિશે જ્ઞાન આપતા જ હોય વારંવાર. તમને તો ખબર છે મકવાણા ભાઈને ઇમોશન હાલતા ગમે ત્યારે એકદમ ઊંડા ખરી જાય એમ ઊતરી જાય આપડે બહાર કાઢવા પડે પછી એમને.
હા એ વાત છે.
હમમ બોલો બોલો તમારી જિંદગીમાં શું નવું ચાલી રહ્યું છે.,
અમારે તો બઉ અત્યારે સારું ચાલે છે., કાલે રાતે થોડુંક કામ કરતો હતો., કામ પતાવ્યું પછી કાલે આખી નાઈટ હું જાયગો જ છું. સવારે સવાર સુધી સવારમાં સુુતો હમણાં અમારા
બિઝનેસ રિલેટેડ કામ કે પછી,
હા હા બિઝનેસ રિલેટેડ જ કામ,
સરસ સરસ સારું સારું કઈક કરો તો અમે રાજી થઈ ગઈ એમ સમજ્યા તમે.,
તો એમાં પણ આમાં કઈ રીતનું હોય ખબર છે બિઝનેસમાં કે જો તમારી પાસે અઢળક, પૈસા હોય ના, તો બધું બઉ જલ્દી જલ્દી બઉ આરામથી આમ સ્મૂથલી બધું થઈ જાય તો જો તમારી પાસે આમ કટોકટીમાં પૈસા છે પૈસા છે કે બિઝનેસ થઇ જાય ચાલુ., કટોકટીમાં છે., એટલે તમારે બહુ સમજી વિચારી ને બધું કરવું પડે ને બવ ધીમે ધીમે થાય બધું એમ.,
હમ સમજી વિચારી ને પગલાં ભરવા પડે એમ.,
હમ તો એમાં કેવું હોય આ બિસ, બિઝનેસ કેવું હોય કે જો પૈસા બઉ જ હોય બવ વધારે હોય., તો વિચારવાની જરૂર છે નઈ બિઝનેસ માં નાખી દેવાના જો પ્રોફિટ થયું તો પ્રોફિટ નુકસાન થયું તો નુકસાન., સમજી ગયા બીજું બિઝનેસ ખોલી લેવાનું પૈસા હોય તો આપડે, જે લિમિટેશન્સ છે આપડી એના પ્રમાણે વિચારવું પડે,. કે એક વાર આપડે ચાન્સ મળશે, જો એમાં પણ ફેલ થઈ ગયા તો ચાન્સમાં, ઇશયુ આવશે, બહુ વાંધા આવશે એમ,
હમ ટૂંકમાં એમ છે કે જ અઢળક પૈસા હોય ને તો આપડી પાસે બેકઅપ પ્લાન હોય એમ,
નહી તમે સમજા નહી.,
જો અઢળક પૈસા હોય ને તો પ્લેનની જ જરૂર નથી, બેકપ સોં પેલો પ્લેનની જરૂર નથી હું તો કઉ,
હમ
પૈસા હોય તો પ્લાન બનાવવા વાળા મળી જાય તમને, પૈસા નથી આપણી પાસે અઢળક, પ્લેન આપણે બનાવવાનો, એક્ઝિક્યુટ આપણે કરવાનું,, તમને તો કામ વધી જાય ટૂંકમાં,
અને બીજા નંબરમાં બીજી એ પણ વસ્તુ છે કે બિઝનેસ કરવો હોય ને આપ પૈસા ઓછા હોય, તો આપડે ઈ પણ વીક રહી ફેલ જાહે તો, નહી થાય તો, હમ અને જેની પાસે પૈસા છે એને આ વસ્તુ, ડર હોય જ નહી ફેલ જશે તો, ન જશે તો એના તો બસ કરવાથી મતલબ, અને એટલા, પણ એક વસ્તુ છે તમારે જોવાનું એ પૈસા હોય ને એટલા એફર્ટ નો કરે એટલા પૈસા ન હોયને જે ધંધો ચાલુ કરે ને એ, પૂરે પૂરા હોય બસ એની પાસે પૈસા ઘટતા હોય ખાલી,,,
હા એજ ને એજ વાત છે
હમ તમારું પણ થઇ જશે.,
હા કે એ તો થઈ જશે ધીમે ધીમે,
હમમ
પાછી મને કઈ આટલી ઉતાવળ છે નહીં હમણાં કેમકે તમે,
હા પણ છે સાલું ચાલો હવે મિલન સર,
સારું તો હવે કરું પછી કોલ તમને.
ઓકે ચાલો ચાલો બાય.
હમ્મ